હેલો. કેમ છો તું? મને એમ થયું કે આજ હું ફ્રી હતી તો લાવ મેં કીધું હું તને કોલ કરું. શું ચાલે છે?
હું તો એકદમ મજામાં છું. તું કેમ છે? એ કેમ ને બસ આજે ફ્રી હતી. તો થયું લાવ તારી સાથે પણ વાત કરી લઉ. તારો અભ્યાસ કેવો ચાલે?
હું પણ મજામાં છું. ને બસ કાલે મારી કોલેજમાં એક વ કૃત્વ સ્પર્ધા છે. તો તેના માટે છે ને ગાંધી જી નું યોગદાન વિષે પર થોડું રિસર્ચ કરી રહી હતી. એટલે એટલે સારું થયું, મેં તને ફોન કર્યો. તો આપડણે છે ને એના પર છે ને થોડી ચર્ચા કરી શકીએ.
અરે વાહ! આ તો ખુબ જ સરસ વિષય છે. ગાંધીજી એટલે આપડા રાષ્ટ્રપિતા દેશ. ને આ શાદી માં તો તેમનું કેટલું મોટુંું. યોગદાન અમૂલ્ય છે. તું તારા વ વક્તત્વમાં કયા મુદ્દા ઉમેરવાની છે તો કે?
હા મેં વિચાર્યું છે કે, હું છે તેમના સત્ય અને અહિંસા ના સિદ્ધાંતો ની શરૂઆત કરીશ. કેમ કે તેમને સાબિત. કર્યું કે હિંસા વગર પણ દુનિયાના સૌથી શક્તિશાળી બ્રિટિશ સામાાજ્યને હરાવી. શકાય છે. જેમ કે તેને છે ને ઓગણીસો. ઉત્તરમાં ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. પછી ઓગણીસો વીસ. નું અસકારર આંદોલન. અને ઓગણીસ એકસો ત્રીસ માં તે દાંડીકૂચ ક હતી. જેમ કે દાંડીકૂચ. તો ઘણું બધું કર્યું હતું એને. અ ઠોતેર સાત. થીને લઈને આપડે અમદાવાદ થી તો ઠેઠ નવસારી સુધી. કે એમને અ્યાં થી તે હારી ગયા ત અને એમાં. ઈ દરમિયાન છે ને એને જેલીિવસ પણ. અ કરવો પડ્યો તો. એટલે ઈ બાબત. તો છે ને એ આંદોલન વિશે. ઈ બધું મારે તેમાં ઉમેરવાનું છે. કેટલે તો કે ઈ એ દાંડીકૂચ નું કેટલું કેવું રેશે? જેમ કે બસો એકતાલીસ માઇલે એને પદયાત્રા કરી હતી. અંગ્રેજો એ સમયમાં છે ને, મીઠાના કાળો કાયદો ઘેડતો. એટલે ગાંધીજી હ ને તેનો ભંગ કરવા માટે. એને આ બસોને એકતાલીસ માઇલ ની પદયાત્રા કરી હતી. તો તું જણાવ ને, એ બધું કેવું રેશે?
એ તો એકદમ બિલકુલ સાચી વાત જ છે એ તો એકદમ સારું રે છે પણ હું તને એમ કઉ કે ઓગણીસો બેતાલીસ નું હિમછોડો આંદોલન તો કેવી રીતે ભૂલ ભૂલ ગુલા ઈ તો તું ખાસ સામેલ કરીજે જેમાં તેમણે હે ને કરો યા મરો ઈ નારો પણ આપ્યો હતો પણ મને તો એ પણ ગમે છે કે ગાંધીજી માત્ર એક રાજકીય નેતા પણ તેઓ એક મહાન સમાજ સુધારક પણ હતા તેમણે હેને અ અપુસ્તા નિવારણ અને સ્ત્રી શક્તિકરણ અને સ્વદેશી ખાદી અપનાવવા પર જ ભાર મૂક્યો હતો તેનાથી ભારતના સામાન્ય અને ગરીબ માણસો પણ આઝાદીની લડતમાં અ જોડાવાની તાકાત મળી એ તો મને બઉુ જ ગમે છે તો ખાસ કરીને તું આ મુદ્દો પણ તેમાં સામેલ કરજે
હા ચોક્કસ હું સામેલ કરીશ તારી વાત એકદમ સાચી છે કેમ કે આપડે આપણા ગાંધીજી છે ભારતના રાષ્ટ્રપિતા છે અ અને એને છે ને અહિંસા થી બધું પ્રાપ્ત કર્યું છે તો એ માટે છે ને ભારત આજે પણ લોકશાહીનોો ઉત્સવ છે ને ઉજવી રહ્યો છે તેનો પાયો ગાંધીજી ગાંધીજી અને આપણા સ્વસ્થ સેનાનીઓ જ ના ગાંધીજી જેમ એક માણસ આગળ આવ્યો અને ગાંધીજી એ જે રાષ્ટ્રપિતા અનેનું બિરુદ તો તને ખબર જ છે ને કોને આપ્યું હશે ને શું કઈ તો ઈ પણ છે ને મારે તેમાં ઉમેરવાનું છે તો આપડે સાથે મળીને સારી એવી ડિસ્કસ આજે કરી જ દઈએ
હા એકદમ ચોક્કસ અને અ એ તો આપડે ભવે ઈતિહાસની પણ વાત કરી પણ જો આપડે અત્યારે સમયની એટલી છે ને કે વર્ષોની વાત કરીએ તો દુનિયા કેટલી બદલાઈ ગઈ છે ક્યાંક ચરખો કાસવાની વાત હતી અને ક્યાં આજે ટેકનોલોજી અને ગ્લોબલ ઇકોનોમિકસ આસમાને પહોંચી ગઈ છે એ તો તને ખબર જ છે ને
હા હું એક છે ને આટી કલ વાંચતી હતી તો એમાં પણ હે ને ગાંધીજી વિશે ઘણું બધું લખ્યું હતું કેમ કે આપડા મૂળભૂત રાજનીતિ ના માર્ગદર્શન સિદ્ધાંતો છે પછી મૂળભૂત અધિકારો છે જે આપણા બંધારણમાં સામેલ છે તો એમાં પણ જે રાષ્ટ રા આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી છે ને એના માટેના જે આર્ટ લ છે ને તે એમાં પણ જાહેર કરવામાં આવ્યા છે એટલે ઈ બાબત તે પણ આપડે છે ને આ બધું પણ તેમાં વ્રક્તામાં બોલવાનું છે એટલે મેં કીધું કે હું તારી છે ને આ બધું સ કરી જ લઉં કે આપણે કઈ રીતે બોલશું કે શું કઈ તો ઈ પણ હું તને છે ને સમજાવીશ તો તારું શું કેવું છે
અ મારું તો એજ કેવાનું ને હા તું ખાસ એ વાત તો ભૂલતી જ નઈ એમાં એડ કરવાની કે આપડે તો હેને અ ગાંધીજી નો જન્મ દિવસ એટલે કે બે ઓક્ટોમ્બરે ભારતમાં ગાંધી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે હ તો તું ખાસ કરીને યાદ રાખજેજ બઉ સારો પોઈન્ટ છે
હા હા એ એ બાબત તો તારી સાચી છે બે ઓક્ટો્બર ઓગણીસો ને નેવ્યાસી ઓગશમાં એનો જન્મ થયો હતો અને એનું એમની છે ને એ એના પાત પત્રો પણે અને જોકે એના લેખ પ છેે નવજીવન અને યંગ ઈન્ડિયા આપડે એનો પણ તેમાં હ ને ઉલ્લેખ કરવો છે અમને એમનું છે ને અવસાન છે ને એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસ ના રોજ નવે દિલ્હીમાંથી હતું એમની એ નથુરા ગોડસ દ્વારા એને ગોળી મારીને એની હત્યા કરવામાં આવી હતી એટલે તેમની સમાધિ ખબર છે દિલ્હી માં આવેલી હ રાજઘાટ તરીકે ગાંધીજીની સમાધિ ઓળખાય છે
હા એ તો મને ખબર હે પણ હા તું મેને એમને ચોક્કસ મહત્વના કાર્ય પણ એમાં સામેલ કરી દેધે છેમ કહે ને ભારતને અંગ્રેજો પાસેથી સ્વતંત્ર આપવામાં મુખ્ય ભૂમિકા હતી અને સત્યાગ્રહ ને અહેંસા માર્ગ અપનાવ્યો તો ગાંધીજી એ અને દાંધી કુચ નું નેતૃત્વ અને અસહકાર આંદોલન અને ભારત છોડો આંદોલન પણ એમે ચડાય તું આ પણ તું એમાં એડ કરી દે છે
હા એ હું ચોક્કસપણે એ એડ કરી દઈશ અને એ આ અસ્પૃશ્ય અસ્પૃશ્ય વિષ હે ને આપડે ગાંધીજી અને આંબેડકર વચ્ચે હેને એક પેલા હેને સંધિ કરવામાં આવી હતી જે પુના જેલ ખાતે થઈ હતી એટલે ત્યારથી છે ને આપણેે આ અસ્પૃશ્ય એટલે અસ્પૃશ્યતા એટલે છે કે છૂ છૂતા છૂતું હોય ને ઈ નાબૂદી કરવામાં આવી ત આ પેલાના જમાના માં હે ને આ હરિજન લોકો ને હે ને આ ઓ પેલા બ બહુ જ આભળ છે, માનતા હતા એટલે એના વિશે હેને, આબે. બહ લડ્યા છે પેલા એટલે ઈ બાબત હેને ગાંધીજી એનેને બે કરાર કર્યા હતા એટલે ત્યારથી જ હે ને આપડે આ છૂત ન છૂત અછૂત નું હોય ને ત્યારથી કાયદો પણ પછી ખડવામાં આવ્યો હતો અને ત્યારથી જઈ ને ઈ લોકોને આ માન-સમાન, હે ને, મળ્યું હતું.
હા, એ વાત તો તારી એકદમ સાચી છે, પણ તું સાથે સાથે, હૈ ને. આ ગાંધીજી ની શરૂઆત નું જીવન પણ, એમાં સામેલ કરી દે છે. કે, હે ને, બાણપણમાં તેઓ પોરબંદર અને રાજકોટ ભણ્યા હતા. પછી અઢાર વર્ષ ની ઉમરે મેમ વકીલ બનવા માટે ઈંગ્લેન્ડ ગયા હતા. અને એના પછી, તેઓ દક્ષિણ આફ્રિકા ગયાં હતા, અને જ્યાં તેમને, હે ને, જાતિવાદ નો અનુભવ થયો હતો, અને પછી એ, હે ને દક્ષિણ અને આફ્રિકામાં પણ સમય પ્રસાર કર્યો હતો અને અ સત્યાગ્રહ ની શરૂઆત કરી હતી, અને એના પછી જે અત્યારે ભારત પાછા આવ્યા, ને ત્યારે ઓગણીસો પંદર માં ભારત પાછા આવ્યા, અને ભારતીય સ્વતંત્ર આંદોલનને નેતૃત્વ આપ્યું, અને ખેડૂત તો શ્રમિકો અને સામાન્ય લોકો નો હક માટે પણ લડ્યા હતા, તું આ પણ અંદર એડ કરી દેજે.
હા, હું એ ચોક્કસપણે, છે ને, એ બધું એડ કરી દઈશ. એને એનું આત્મકથા, નું પણ એડ કરશું કે, એને સત્ય ના પ્રયોગો છે, એની આત્મકથા. આ પુસ્તક માત્ર, હે ને, ગુજરાતમાં જ નહીં, પરંતુ, હે ને, સમગ્ર વિશ્વ વિશ્વ વિશ્વના સાહિત્યમાં એક અનન્ય અને ઐતિહાસિક સ્થાન ધરાવે છે. તેની આત્મકથા છે ને, ખૂબ જ પ્રચલિત છે. મેં તો તે, છે ને, વાંચી દીધી છે, અને હું ઘરે પણ લઈ આવી હતી. કેમકે, મારે ગાંધીજીનું જીવન કેવું હતું એ મારે, હે ને, બધું જાણવું હતું, એટલે મેં પણ એની આત્મકથા વાંચી છે. જો તે ના વાંચી હોય તો છે ને, તું પણ વાંચી લેજે.
હા, યાર, મેં તો વાંચી જ નથી, પણ તું આ વખતે આઈને તો એ બુક મારા માટે પણ લેતા આવજે. માં મને પણ, તેમાં ઘણું બધું નવું જાણવા મળશે. તે
ચોક્કસ, હું બુક મારી પડી છે, યાર. એમનામાં જ પાડી છે, તો હું છે ને, તો આવીશ. એટલે ચોક્કસ હું લેતી આવીશ. અને ઈ પુસ્તક, છે ને, પાંચ ભાગમાં વેચાયેલું છે. જેમાં, હે ને, તેનું જીવન, હે, જીવન ક્રમિક વિકાસ અને આધ્યાત્મિક તેમજ રાજકીય પ્રયોગોની સફળ જોવા મળે છે. તેમાં, છે ને, બધું લખેલું છે. મારે જે લખેલું છે તો તે સત્યના પ્રયોગોની કથા છે, એટલે મારા પ્રયોગો એ આત્મ આધ્યાત્મિક, એટલે કે નૈતિક, છે. એટલે એ ગાંધીજી ના શબ્દોમાં, હે, આ બધું. ધર્મ એટલે નૈતિકતા ને એટલું એટલું મસ્ત પુસ્તક છે કે અમેં વાંચ્યું ને, તો મને એમ થયું કે, આ, હે ને, ત્રણ-ચાર વાર વાંચી જ લેવું જોઈએ.
હા, તો તું ચોક્કસ મારા માટે એ પણ લેતા આવજે. મને પણ એમાં જાણવા મળશે ને. અ હાલ પણ છે, હે ને. મારી પાસે એટલી કોઈ સારી બુક નહી, તો હું એ બુક સમ સંપૂર્ણ રીતે વાંચી શકીશ ને, સંપૂર્ણ ટાઈમ એમાં પણ આપી શકીશ.
ચોક્કસ. જો તમે જીવનમાં સત્ય, અને શિસ્ત અને આત્મવિશ્વાસ નો સાચો અર્થ, તું સમજવા માંગ તી હોય ને તો આ પુસ્તક હે ને દરેક વ્યક્તિ ને એક વાર વાંચવું જ જોઈએ એટલે તું પણ વાંચી લેજે ને- આપડે બધા ને કહેશું કે, આ પુસ્તક સારું છે, તો તમે પણ વાંચો.
હા, ઠીક છે. સારું, તો તું આવો એટલે લેતા આવજે. સારું, ચાલ તો બાય.
હા, આવજો.